હેલો.
હમ, શું કરો?
બસ બેઠા. તમે શું કરો?
પાર્લર માહી આવ્યા હમ્મ.
ખબરમાં
વેક્સ ની આઈબ્રો અને બધુંય આવડી ગયું છે.
આઈબ્રો આવડી ગ્યું છે.
હમ્મ.
તમને?
મને આવડી ગ્યું છે. થોડોક સેફ લેતા થોડુંક ઓછું ફાવે બાકી ટાઈબ આયર્બ્રો ગયું છે.
એવું છે એમને આજે શું શીખવાનું છે બીજે
આજ તો હેરસ્ટાઇલ.
હેર સ્ટાઇલ એમને.
તમારે હું હિંકવાન છે?
બસ અમારે એવુજ સરુ છે હેર સ્ટાઈલનું
એવું છે.
હમ્મ, શીખીએ છીએ.
હમ્મ.
આવડી જ જાય ને તો આપડા માટે સારું કહેવાય.
હા.
હમ્મ તમારે શીખી જાવ એટલે હાલે આપડા માટે.
હા અમારે શીખે જાયને.
હમ્મ, આપડે ઘરનું તો થાય.
હા.
બીજે કઈ ન ઓલું થાય તો શું ઈચ્છા છે, પાર્લર નાખવાની
હા, હવે જોઈએ આગળ
એવું છે એમને
હા તમારે ખોલવાનું છે પાર્લર.
આવી જાય આ બધું રિયલ આવડી જાય તો પાર્લર નાખશું.
તો મારે એમ જ છે, આવડી જશે તો નાખશું.
હમ અગર ઘરનું તો થાય છે.
હ વડા, હા.
થોડું થોડું આવડે છે એટલે હજી સે શાર પાંચ દી રહ્યા છે.
હા.
પછી આવડી જાઈ તો ઉપાદી નહીં.
તમારા
હું છે. બ ધીમે ધીમે આવડે કઈ આમ તો આવડી નો જાય કઈ.
હા ધ્યાન થોડું દઈએ એટલે આવડી જશે.
હ મહેનત કરવી એ તો આવડી જાય. હમ પસ ખેતીમાં આપડી ખેતી હોય જ જવું પડે. શરૂ જાવ